હલો મારો અવાજ આવે છે?
હ હ
કમ્પ્લીટ આવે છે? ને આજે તો આપણે પરવાસ વિશે વાત કરવી હતી જે આપે પરવાસ જે ખોરાક ખાઈએ છે તેના વિશે જે આપણે હું કેવા માંગએ માણસ ના જીવનમાં સાથે એક સીધો જોડાયેલો છે ખોરાક મને તો એવું લાગે છે કે આપણે રોજ ખોરાક ખાઈએ છીએ પરંતુ ઘણી વખત એના સાચા મહત્વ વિશે વિચારતા નથી ખોરાક માત્ર ભૂખ શાંત કરવાનું એક વિકલ્પ નથી પરંતુ આપણા શરીરને ઊર્જા આપવા બુદ્ધિ પ્રગટ કરવા રોગો માટે સામનો કરવા પછી શક્તિ આપવા કે સ્વસ્થ જીવનમાં મદદ કરે છે. યોગ્ય ખોરાક ન મળે તો શરીર નબળું બની જાય છે. તેમાં કેલ્શિયમ ઘટી જાય છે ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જતી હોય છે એટલે જ કહેવામાં આવે છે કે સારો ખોરાક એ જે સારા સ્વાસ્થ્યનો જે ઉદાહરણ કહેવામાં આવે છે પાત સાચી ને
કરીને દરરોજ અનેક પ્રકારના પોષકતત્વોની જરૂર પડે છે. કાર્બોહાઈડ્રેટસ આપણને ઉર્જા આપે પ્રૂટીન શરીરને કરે છે વિટામિન અને
હા બરોબર છે બોલો બોલો.
વિટામિન અને મિનરલ શરીરને સ્વસ્થ રાખે છે જ્યારે ફાઈબર પાચનક્રિયા સારી રાખવામાં મદદ કરે છે. જો આ બધું યોગ્ય પ્રમાણમાં મળે તો શરીર લાંબા સમય સુધી તંદુરસ્ત રહે છે. એટલે ખોરાક માત્ર સ્વાદ માટે નહીં પરંતુ પોષણ માટે પણ પસંદ કરવો જોઈએ.
હા વાત તમારી સાચી કરી પોષણ એ પસંદ કરવો એવો પસંદ કરવો જોઈએ જેનાથી આપણે તાકાત મળે નાકી ભૂક માટે ભારતની સૌથી મોટી વિશેષતા તેની. ખાણી પીણીની વિવિધતા છે દરેક રાજ્યની પોતાની અલગ સ્વાદ. પરંપરા અને વાનગીઓ છે વાનગીઓ પણ હોય છે. જે ગુજરાતના ઢોકળા થેપલા અને ઊંધી હોય છે જે પંજાબનું રશુ એ સ નથી કેહેતા કે રસોડાનું શાક. જે દક્ષિણ ભારતમાં ઢોસા અને ઈડલી વગેરે પકણાતી હોય છે. પછી જે આપણે વાનગી પાછળ અને સંસ્કૃતિ અને ઐતિહાસિક છુપાયેલો છે. ભારતની વાનગીઓ પ્રાચીન અને પોષક તત્વો વાળી હોય છે આજે વિવિધતા ભારતીય ભોજન સમગ્ર દુનિયામાં લોકપ્રિય બનાવે છે. હા.
એકદમ સાચી વાત છે. પરંતુ આજના સમયમાં લોકોની જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. ઘાણા લોકો ઝડપથી બનતો ફાસ્ટ ફૂડ વધુ ખાવા લાગી ગયા છે. પીઝા બર્ગર કોલ્ડ ડ્રિંક્સ અને વધુ તીલ વાળો ખોરાક સ્વાદ સ્વાદિષ્ટ લા તોવાથી તે હવે તેનું વળ વધુ ઓલું વધુ ખોરાક લેય છે.
હા.
અને પીઝા બર્ગર કોલ્ડ ડ્રિંક અને વધુ તેલ વાળો ખોરાક સ્વાદ લાગે છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ શરીર માટે નુકસાનકારક બની શ કે છે આવા ખોરાક ના કારણે ડાયાબિટીસ હૃદય રોગ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે. તેથી ફાસ્ટ ફૂડ ક્યારેક ખાઈ શકાય પરંતુ રોજના જીવનમાં સંતુલિત અને. ઘરનું બનાવેલું ભોજન જ બધુ સારું છે.
વાત સાચી તમારી આપણા જે ઘરમાં બનાવેલો જે ખોરાક હોય. તે જ બધું પૌષ્ટિક હોય છે બહારનું ખાવામાં કઈ મજા નથી તેના કારણે આપણું શરીર બગડે તેથી હું તો કહું જ કે આપણા ઘરના જે બનેલા ખોરાક જ ખાવો જોઈએ. તેમજ તાજા શાકભાજીઓ છે દાળ રોટલી ભાત દહી ફળ. દૂધ અન્ય પોષક તત્વોવાળી જે વસ્તુ હોય છે જેમાં કેલ્શિયમ પોષક તત્વો. વિટામીન્સ મિનરસ બધું મળી રહે છે. ઘરનું ભોજન માત્ર સ્વાસ્થ્ય માટે સારું નથી પરંતુ પરિવારના સભ્યોને. એક સાથે બેસીને ભોજન કરવાનો. મોકો પણ આપે છે આથી સંબંધો પણ મજબૂત બનતા હોય છે.
એકદમ તમારી એકદમ તમારી વાત રાય છે. અને એક બીજી મહત્વની વાત એ પણ છે ખોરાક નો બગાડ નો કરવો જોઈએ. દુનિયામાં આજે પણ લાખો લોકોને પૂરતો ખોરાક મળતો નથી. આવી સ્થિતિમાં થાળેમાં જેટલું જોઈતું હોય એટલું જ લેવું જોઈએ અન અન્ન નો આદર કરવો એ દરેક વ્યક્તિની ફરજ છે. ખેડૂતો આખો વર્ષ કેટલું મહેનત કરીને અનાજ ઉગાડતો હોય છે. તેથી દરેક દાણા ની કદર કરવી જોઈએ.
એકદમ વાત સાચી અન્ન નો બગાડ કરો એ ખુબ મોટો પાપ કહેવામાં આવે છે. આપણા ભારતમાં આજના સમયમાં જે એગ્રી ઓર્ગોનિક છે દવાઓ થતી હોય છે પછી જે કુદરતી ખોરાક વિશે પણ લોકોની જાગૃત તી વધી છે પછી જે રા રાયણો છે પછી જે ઓછો ઉપયોગ કરીને જે લોકો ઓર્ગોનિક ખેતી તરફ વળ્યા છે આવેલા શાકભાજી ને ફળો ના સ્વાસ્થ્ય વધુ સારા માનવામાં આવે છે સાથે સાથે જે પૂરતું પાણી પીવું સમયસર ભોજન લેવું જે સા સારું ભોજન લેવું. અને જે પોતાની જેટલી જરૂર હોય તેટલું ભોજન લેવું એ નિયમિત કસરત કરવી પણ ખુબ જ સારા સ્વાસ્થ્ય મના માટે જરૂરી છે શું કેવું તમારું?
એકદમ રાઈટ વાત છે, ખોરાક જીવનની સૌથી મોટી જરૂરિયાત માહીએક છે. જો આપણા સંતુલિત સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક લઈએ આનો આદર કરીએ. સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ તો લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકીએ. સાચો ખોરાક માત્ર શરીરને જ નહીં પરંતુ મન અને જીવનને પણ સ્વસ્થ બનાવે છે.
વાત તમારી સાથે આપણે જે વાત કરી હતી કે મહત્વનો જે પોષક તત્વો છે જે સમતુલિત આહાર વિશે એ મહા ખૂબ જ મહ ત્વ ની જરૂરત છે. જે આપણે સ્વાસ્થ્યને સ્વાસ્થ રાખવા માટે તો જે આ હું એવું કેવા માગુ છું કે જે ભારત ભોજનની વિશેષતા વિશે વાત કરી હતી. તો એ એ ભારતની જે વિશેષતા છે જે સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ દ વાળો દેશ કહેવામાં આવે છે. એટલે અને જે આપણા વિવિધતામાં આપણા જે વિવિધ ખોરાકો છે પણ સ્વસ્થ જોવા મળે છે દરેક રાજ્યના પોતાની અલગ અલગ સ્વાદ અલગ રસોઈ કરવાની રીત અને ખાસ વાનગીઓ હોય છે ગુજરાતમાં દાળ, ભાત, રોટલી, શાક, કડી, ઢોકળા, ખાંડવી, ને ઊંચી લોકપ્રિય છે જયારે પંજાબમાં મકાઈની રોટલી અને સરસવ નું શાક દક્ષિણ જે ભારતમાં ઇડલી ઢોસા અને સાંભાર પશ્ચિમ બંગાળમાં માછલીઓ જેવી વાનગી અને રાજસ્થાનમાં દાળ બાટી જેવી વગેરે જે ખાવાની વસ્તુ બનતી હોય છે તેમાં જે વાનગીઓમાં મજા આ વિવિધ માત્ર જે વાનગી સ્વાદ નથી આપતી પરંતુ જે આપણને પોષક તત્વો અને સંસ્કૃતિ અને જીવનશૈલી પણ દર્શાવે છે. શું કેવું તમારે?
એકદમ સાચી વાત છે, તમારી આપણા દેશમાં દરેક તહેવાર સાથે પણ ખાસ પ્રકારનો ખોરાક જોડાયેલો હોય છે દિવાળી પર મીઠાઈ અને ફરસણ બનાવામાં આવે. ઉત્તરાયણમાં ઊંધીયુ અને જલેબીનો આનંદ લેવામાં આવે હોળી પર વિવિધ મીઠાઈઓ તૈયાર થાય. ત્યારે ઈદ, ક્રિસમસ અને અન્ય તહેવારોમાં પણ અલગ અલગ પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. આ ખોરાક માત્ર પેટ ભરવા માટે નથી હોતો. પરિવારના સભ્યો એક સાથે લાવીને ખુશીઓ વેચવાનું પણ કામ કરે છે ઘણી વખત કોઈ ખાસ વાનગીની સુખંધિત આપણને બાળપણ ની યાદ અપાવી દે છે
હા વાત સાચી જે આપણા પ્રાચીન આયુર્વેદમાં ભારત ના ખોરાક ને એટલા ભારતના ખોરાકને છેને દવા જ એટલું જ મહત્વ આપવામાં આવ્યું હતું કે ભારતનો ખોરાક જે દેશી ખોરાક છે, રોટલા છે, કઢી છે, તે ખાવાથી આપ ઘણી બધી બીમારીઓ જે કારેલા ખાવાથી ઘણી બધી બીમારી મટી જતી હોય છે, આયુર્વેદ ન સારું પ્રમાણે ખોરાક લેવો જોઈએ જેમ કે આપણે શિયાળામાં લીલી શાકભાજી ખાવી જોઈએ પછી તાજું ભોજન કરવું સમર સર જમવું અને જરૂરી કરતા વધુ ન ખાવું એ સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વનું છે સવારે વધુ ખાવું બપોરે ઓછું ખાવું અને રાત્રે હકોક ખાવો એ મહત્વની વાત છે. તેના કારણે જ આપણ સ્વાસ્થ્ય જળવાઈ રહે દરરોજ કસરત કરવી જોઈએ. આપણા જે પૂર્વજો હતા પણ એ નિયમોનું પાલન કરતા તેથી તે આ લાંબા સ સમય સુધી સ્વસ્થ છે, તમે જોતા હશો હાલમાં તેમનું શરીર ખુબ જ સ્વસ્થ છે. તેથી તેઓ ના જે આજના જે પણ લોકો છે તેના કરતા વધુ સ્વસ્થ છે. આજે પણ જો આપણે આ જે સરળ નિયમોનું અપનાવી તો આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ હમ
એકદમ રાાય વાત છે આજના સમયમાં લોકોનું જીવન ખુબ જ વ્યસ્ત થઈ ગયું છે ઘણા લોકો પાસે રસોઈ બનાવવાનો પણ સમય પતો નથી અથવા તો ઓછો હોય છે તેથી તેઓ પેકેટમાં મળતા તૈયાર ખોરાક અથવા ફ ફૂડ જીવો જીવા પર વધુ આધાર રાખ આવા ખોરાકમાં ઘણી વખત મીઠું ખાંડ અને તેલનું પ્રમાણ પણ વધતુ હોય છે તે લાંબા ગાળા શરીર માટે નુકસાનકારક બની શકે છે તે ગમે તેટલી વ્યસ્તતા હોય દિવસમાં ઓછામાં ઓછું એક વખત તાજું અને કનું ભોજન દેવાનો પ્રયત્ન કરવો જોઈએ
વાત તમારી સાચી એક જે બીજી પણ મ ઘણી બધી મહત્વની વાત છે તેમાં હું તમને એક વાત કહું કે તે ઘણા લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે જે લોકો હવે જે બહારનું ખાવાની જગ્યાએ જે ઘરનું જે પૌષ્ટિક આહાર જે લીલા શાકભાજી ફળો છે દાળ ભાત દૂધ સુકા મેવા પછી નીચે પૂરતું પાણી સામેલ કરવામાં લાગ્યા છે તેના કારણે હવે ઘણા લોકોને નિયમિત કસરત યોગ્ય સંતુલિત આહાર અને અપનાવી રહ્યા છે તેના કારણે તેમનું સ્વાસ્થ્ય સારું બની રહ્યું છે તેમના સ્વાસ્થ્યને સુધારવાના લોકો સારા પ્રયત્ન કરી રહ્યા છે આ જે ખૂબ સારી વાત છે આ મને વાત ખુબ જ ગમે છે કારણ કે સ્વસ્થ શરીર જ જીવનની સૌથી મોટી સંપત્તિ ગણવામાં આવે છે
એકદમ રાઈટ વાસે તમારી ખોરા સાથે સ્વસ્થતાનું પણ એટલું જ મહત્વ રહ્યું છે જો ખોરાક કોષત પર પંદ સ્ચ્છ ના હોય તો તે બીમારીનું કારણ પણ બની શકે તેથી ભોજન બનાવતા પહેલા હાથ ધોવા ફળ અને શાકભાજી સારી રીતે સાફ કરવા શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો અને ખોરાકનો યોગ્ય રીતે સાચવો ખૂબ જરૂરી છે સ્વચ્છતા અને સારો ખોરાક બળને સાથે હોય ત્યારે જ શરીર સંપૂર્ણ સ્વસ્થ રહે છે
હમ વાત તમારી સાથે છે ખોરાક અને ગીસ બત્તા ની વાત કરી ખુબજ મહત્વનું છે ભવિષ્યમાં પણ ખોરાક ની દુનિયા માં ઘણા બદલાવ આવે છે નવી નવી ખેતી પદ્ધતિઓ ઓર્ગનિક ખેતી આધુનિક જે ફૂ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધનને કારણે વધુ ગુણવત્તા વાળો અને પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ જે થયો છે પરંતુ ગમે તેટ નવી ટેકનોલોજી આવશે પણ જે આપણે જે પૌષ્ટિક ભોજન તો આપણે છે ગામના ખેતૂ ખેડૂતો પાસેથી જે અન્ય પક્ષી છે તેમાંથી જ મળશે જે પાવડર પીવાથી નહી મળે એટલે જે તાજું સંતુલિત અને ઘનુ ભોજન હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે હમ
એકદમ રાઈટ વાત છે ખોરાક માત્ર ખૂબ સંતુષવાનું અ પોવાનું સાધન નથી પરંતુ સારા સ્વાસ્થ્ય ખુશહાલ જીવન અને લાંબા આયુષ્ય ન પણ આધાર છે જો આપણે યોગ્ય આહાર લઈએ અન્ન નો આદર કરીએ ખોરાક નો બગાડ ના કરીએ અને સરસ જીવનશૈલી અપનાવીએ તો આપણે વધુ સારો અને આનંદમય જીવન જીવી શકીએ સ્વસ્થ ખોરાક જ એક એક જ સ્વસ્થ જીવનનો સૌથી મજબૂત પાયો છે.
સાજ કરું. હા તો જે જ્યારે આપણે જે આપણે રોજ. ભોજન લઈએ છીએ ભોજન કરીએ છીએ ત્યારે ઘણી વખત એ વિચારતા. વિચાર પણ નથી આવતો કે આપણે અનાજે આપણા સુધી પહોંચાડવામાં. કેટલા લોકોનો દિવસ રાતની મહેનત કરે છે ખેડૂતો ખેતરમાં જે. સૂર્યની ગરમી વરસાદ ઠંડી વચ્ચે પણ ખુબ જ મહેનત કરતા હોય છે. જે અનાજ જે શાકભાજી જે ફળો ઉગાડે છે ત્યારબાદ વેપારીઓ પરિવહન દ્વારા આપણા સુધી જે અનાજ પહોંચાડે છે જે અનેક લોકોને પ્રયત્નોથી
હેલો તમારો અવાજ નથી આવી રહ્યો હલો હેલો હેલો હેલો શું અવાજ આવી રહ્યો છે મારો હેલો હેલો એલ લગઈ કપાઈ નથી ગયો મારો અવાજ નથી આવી રહ્યો અવાજ નથી આવી રહ્યો મારો ચાલુ છે અહિયાં તો. અગિયાર ને ઓગણીસ સેકન્ડ થઈ ગઈ છે હેલો હેલો હેલો